કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ માં. કંઈ નહીં આ તો વિચારતી તી કે આપણે પ્લાસ્ટિકનો ઘણો ઉપયોગ થઈ ગયો છે, અહ વધી રહ્યો છે. તો આપણે આમ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવું જોઈએ.
હા સાચી વાત છે.
કે આમ પૃથ્વી આપણને.. વારસામાં મળી નથી. પરંતુ આપડી આવનારી પેઢી છે. એની પાસેથી આપણને ઉધારીમાં મળી છે. પ્લાસ્ટિકની એક થેલી માત્ થોડાંક મિનિટ માટે ઉપયોગી બનતી હોય છે. પરંતુ તેનું પ્રદુષણ છે. એ સદીઓ સુધી રહેતું હોય છે. જો આપણે આજે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં ઘટાડીએ તો જે આવતીકાલ લે એ કુદરત છે. એ આપણને માફ નહી કરે. પ્લાસ્ટિક આપણું જીવન જીવન તો સરળ બનાવ્યું છે. પરંતુ તેનો અતિશ થય ઉપયોગ આજે પર્યારણ પર્યાવરણ માટે સૌથી મોટો પડકાર બની ગ્યો છે. રસ્તાઓ નદીઓ, સમુદ્રો, જંગલો અને ખેતીની જમીન. દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો આપણને જોવા મળતો હોય છે. એટલે પ્લાસ્ટિક મુક્ત તો ભારમ ભારત બનાવવું.. માત્ર સરકારની નહી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.
હા એકદમ સાચી વાત છે. આ બધાં લોકો પ્લાસ્ટિકની થેલીઓ કપ પ્લેટ, ચમચી, સ્ટ્રો અને નાની બોટલો. આ બધું પ્લાસ્ટ ટીકનું યુઝ કરતા હોય છે. પણ આ વસ્તુઓ છે ને થોડાં સમય માટે આપણે વાપરીએ છીએ. કે આપડે એવું વિચારી કે થોડું વાપરીને આપણે એક વખત યુઝ કરીશું પછી ફેંકી દઈશું. પરંતુ આ બધી વસ્તુ છે ને પર્યાવરણમાં તો ઘણાં ઘણાં વર્ષો સુધી રેતી હોય છે. અને પર્યાવરણને થોડુ માટે થોડું હાનિકારક પણ છે. અને ઘણી વખ તો તો છે ને લોકો પ્લાસ્ટિકનો કચરો લોકો રસ્તા પર, નદીમાં અથવા ખાલી જગ્યામાં ફેંકી દે છે. આથી ગંદકી ઘણી ફેલાતી થ હોય છે. ઘટર ઘટરના બધી બાંધ થઇ જાય છે. અને વરસાદના સમયમાં તો પાણી ભરાવાની પણ ઘણી એવી સમસ્યા સર્જાતી જોવા મળે છે.
હા એ તો તમે ઘણુંય સાચું કીધું. અને પ્લા સ્ટીક એક કુત્રિમ પદાર્થ જે જે હલકો મજબૂત અને સસ્તો હોવાથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે વપરાતો હોય છે. જેમ કે, પ્લાસ્ટિકની થેલીઓ છે, પાણીની બોટલો છે. પેકેજિંગની સામગ્રી છે, કપ અને પ્લેટ પછી રમકડા અને ઘરગથુ વસ્તુઓ પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ આજે લગભગ દરેક ક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો વધી રહ્યો છે. કારણ કે તે સસ્તું છે. હલકું છે. સરળતાથી લઈ જઈ શકાય છે. લાંબા સમય સુધી ટકી રહેતું હોય છે. પરંતુ આજ ગુણો તેને પર્યાવરણ માટે એક પડકાર બનાવતા હોય છે.
આહાહા સાચી વાત છે અને પલાસ્ટિકનો સૌથી ખરાબ પ્રભાવ તો પશુ અને પ ક્ષીઓ પર પણ પડે છે. ઘણી વખત ગાય, કૂતરા અને અન્ય પ્રાણીઓ ખોરાક સમજીને પ્લાસ્ટિક ખઈ લેતા હોય છે. જેનાં કારણે તેઓ બીમાર પડે છે. અથ થવા તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. અને.. જોવા જઈએ ને તો સમુદ્રમાં પોહચતું પ્લાસ્ટિક માછલીઓ કાચબા અને અન્ય જળ સરો જળજરો માટે પણ ખૂબ જોખમ ભર્યું છે આ રીતે આપ પ્લાસ્ટ સમગ્ર પર્યાવરણ ને અસર કરતું જોવા મળે છે એટલે આપણે પ્લા જોવા જઈએ તો પ્લાસ્ટિક નો થોડો ઓછો ઉપયોગ કરીએ તો પર્યાવરણ માટે પણ સારું અને આપણા માનવના માનવ શરીર માટે પણ ઘણું એવું સારું પડશે પ્લાસ્ટિકની જગ્યાએ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપડે કાપડની થેલી ઉપયોગ કરવી જોઈએ. પ્લાસ્ટિકની ડીસની જગ્યાએ આપડે સ્ટીલની થારી વાટકીનો ઉપયોગ કરવો જોઈએ. બધા ઘણા ઓપ્શન છે પ્લાસ્ટિકને દુરયોગ ઉપયોગ અહ ના ઉપયોગ કરીને આપણડે બીજી ઉપયોગ. વસ્તુ કરીએ તો વધુ સારું પર્યાવરણ માટે પણ અને માનવ શરીર માટે પણ.
હા એ તો તમે ઘણી જ સાચી વાત કીધી. અને પ્લાસ્ટિકથી ઘણું પ્રદુષણ પણ થતું હોય છે. કે જમીન છે. એ ઘણી પ્રદુ અહ પ્રદુષિત પ્રદુષિત થાય છે એની ફળ અહ ફળદ્રુપતા જળવાઈ નથી રહેતી પછી નદીઓ અને સમુદ્રો છે. તો એ ઘણા ગંદા થઈ જતા હોય છે. કારણ કે લોકો જેમ તેમ કચરો પાણીમાં નાખીને જતા રહેતા હોય છે. પછી પ્રાણીઓ એ પ્લાસ્ટિક ખાઈ લેતા હોય છે. એના કારણે એમનું મૃત્યુ થઈ શકે છે. કારણ કે પ્રાણીઓ આપડે જયારે અહિયાં ઘરેથી કઈ ખાવાનું હોય કોઈ શાકભાજી ના છોતરા કેવું હોય તો કે પ્લાસ્ટિકમાં ભરીને જયારે કચરો ફેંકીએ છે ત્યારે ગાયો ત્યાં આઈને સીધું પ્લાસ્ટિક અહ પ્લાસ્ટિક સાથે જ પેલું અહ શાકભાજી નો કચરો એના કારણે એ લોકો મૃત્યુ પામતા હોય છે પછી પ્લાસ્ટિક છે એ સરળતાથી નાશ નથી. પામતું અને કચરાના ઢગલા પણ વધતા હોય છે. અને પ્લાસ્ટિક નો અયોગ્ય ઉપયોગ અને કચરાનું ખોટું સન ચાલન પરોક્ષ રીતે માનવ સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કર હોય છે પ્રદુષિત પાણી અને જમીન ખોરાક ની ગુણવત્તા પર અસર કરતું હોય છે ગંદકી અને અસ્વચ્છતા. તેથી સ્વચ્છ પર્યાવરણ જ સરાા સ્વાસ્થ્યનો આધાર છે.
હા સાચી વાત છે અને સૌથી પહેલાં તો બજારમાં આપડે જતી વખતે છે ને કાપડ નીઠેલું ઉપયોગ કરવી જોઈએ પાણી માટે આપડે સ્ટીલની બોટલ અથવા કાચની બોટલ વાપરવી જોઈએ. અને શક્ય હોય ને ત્યાં સુધી પ્લાસ્ટિક ના બદલે આપડે ફરીથી વાપરી શક કઈ તેવી વસ્તુઓ જ પસંદ કરવી જોઈએ. આજકાલ ઘણા લોકો છે ને પોતાના ઘરે સ્ટીલ ના ડબ્બા કાચની બોટલો અને કાપડની થેલીનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ એક ખૂબ જ સારો બદલાવ છે અને નાના નાના બદલાવ થી. ઘણું મોટું પરિવર્તન આવતું જોવા મળે છે. જો દરેક પરિવાર પ્લાસ્ટિકનો ઉપયોગ થોડો ઓછો કરશે ને તો સમગ્ર દેશમાં તેની મોટી અસર જોવા મળશે. એવું નહી કેહેતા ટીપે ટીપે સરોવર ભરાય એટલે જેમ જેમ થોડા લોક તો ઓછું કરશે ને પ્લાસ્ટિક વાપરવાનું એમ એમ થોડું ટીપે ટીપે સરોવર ભરાતું જશે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને પ્લાસ્ટિક ના ઉત્પાદન અને તેના કચરાના અરોયોગ્ય સંચાલકી પર્યાવરણ પર પણ વધારાનો ભાર પડતો હોય છે. એટલે એના લીધે આપલે આપડે આમ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવો ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને પ્લાસ્ટિક ના આપણે જોઈ તો ઘણા ખરા વિકલ્પો પણ છે કે આપણે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે કપડાં ની થેલી કાં તો કાગળ ની થેલી એનો ઉપયોગ કરી શકીએ પછી સ્ટીલની બોટલ છે એનો પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલ ની બોટલો ઉપયોગ કરીએ. પછી કાચના વાસણો આપણે વાપરવા જોઈએ પ્લાસ્ટિક ના ડબ્બાને એની જગ્યાએ. પછી જે ધાતુ ના અથવા ફરી વાપરી શકાય એવા ડબ્બા આપડે વાપરવા જોઈએ. એવા વિકલ્પો આપણે અપનાવી શકીએ છીએ.
હા સાચી વાત છે અને પ્લાસ્ટિક નો ઉપયોગ છે ને આપણા જીવનમાં એટલો વધી ગયો છે ને કે ઘણી વખત આપણે પણ વિચારતા નથી કે તે તેને પર્યાવરણમાં કેટલો ખરાબ પ્રભાવ પડ તો હોય છે પરંતુ જો આપણે નાની નાની ટેઓ બદલીએ તો મોટું પરિવર્તન આવી શકે છે. મને એવું લાગે છે કે બાળકોમાં જાગૃતિ લાવવાની ખુબ જરૂર છે. જો શાળા માં જ તેમને પ્લાસ્ટિક ના નુકસાન વિશે સમજાવવામાં આવે અને કાપડ ની થેલી સ્ટીલની બોટલ અને ટિફિન એવી રીતે વાપરવાની ટેવ પાડવામાં આવે તો જીવનભર એ લોકોની ટેવ સારી પડશે અને એ લોકો જેમ જેમ મોટા થશે ને એમ એમ એ લોકો છે ને પહેલેથી જ શીખેલા હશે કે આપણે પ્લાસ્ટિકો ઉપયોગ નહીં કરવાનો. તો એ લોકો મોટા થશે ને તો બી એ લોકો નામાં એજ પ્રભાવ પડેલો હશે કે આપડે પ્લાસ્ટિક નો ઉપયોગ નહી કરવાનો આપણેે સ્ટીલ કે બીજા કશાક નો જ ઉપયોગ કરવાનો.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સરકાર અને સમાજ બંનેની ભૂમિકા હોય છે કે સરકાર છે એ જાગૃતિ અભિયાન ચલાવે નિયમોનું પાલન કરાવે કચરા નો યોગ્ય સંચાલનની વ્યવસ્થા કરવી જોઈએ સરકારે પણ સાથે સાથે સમાજે પણ આમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા અભિયાન માં ભાગ લેવો જોઈએ અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ. કાથે વિદ્યા ર્થી ઓની પણ જવાબદારી છે કે વિદ્યાર્થીઓએ શાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પાણી માટે સ્ટીલની બોટલ વાપરવી જોઈએ. કાપડની થેલી નો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણ અંગે આમ જાગૃતિ ફેલાવી જોઈએ અને વૃક્ષારોપણમાં પણ ભાગ લેવો જોઈએ.
હા એકદમ સાચી વાત કહી અને મને એવું લાગે છે કે લગ્ન જન્મ દિવસ પછી આ બધા મેળા હોય અને સામાજિક કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક ના કપ અને પ્લેટ ને બદલે આપણે સ્ટીલ અ સ્ટીલ ના વાસણનો ઉપયોગ કરવો જોઈએ આજે ઘણા લોકો પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમ નું આયોજન કરતા હોય છે. આવા પ્રયાસો સમાજ માટે ખુબ જ પ્રેરણાદાયક હોય છે. ઘણા શહેરોમાં તો લોકો દર મહિને સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય છે. રસ્તાઓ બગીચાઓ અને નદી કિનારેથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરીને સફાઈ કરતા હોય છે. આ એક ખુબ જ સારી વાત છે પરંતુ માત્ર સફાઈ કરવી પૂરતી નથી લોકોમાં એવી જાગૃતિ કરવી જોઈએ કે તેઓ પ્લાસ્ટિકનો કચરો ફેંકે જ નહીં.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આપડું પ્લાસ્ટિક મુક્ત ભારત કેવી રીતે શક્ય બને તો કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અ કચરાને અલગ અલગ રીતે એકત્રિત કરવા જોઈએ કા તો ભીનો કક કચરો, સૂકો કચરો અને જે ઈ વેસ્ટ છે એને આમ ત્રણ ડબ્બામાં અલગ અલગ વેંચવો જોઈએ અને પછી જ ફેંકવો જોઈએ. પછી પુનઃઉપયોગ અને પુનઃપ્રક્રિયા એટલે રી સાઇકલીને પ્રોત્સાહન આપ વું જોઈએ. જે વસ્તુ આપણે પુનઃ અ ઉપયોગ કરી શકીએ છીએ તો એવી વસ્તુને ફરીથી ઉપયોગ કરવો જોઈએ અને ફેંકી ના દેવી જોઈએ. અને જે રિસાયક્લિંગ માટે વસ્તુઓ જઇ શકે છે તો એને રિસાયક્લિંગ માટે મોકલ મોકલવું જોઈએ અને પર્યાવરણને અનુકૂળ હોય એવુ વસ્તુઓ અપનાવી જોઈએ. દરેક નાગરિકે આમ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
હા, એકદમ સાચી વાત કહી અને ઉદ્યોગો અને કંપનીઓની પણ જવાબદારી છે તેઓ ઓછા પ્લાસ્ટિકવાળા પેકિંગનો ઉપયોગ કરે અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી અપનાવે તો મોટો ફેરફાર આવી શકે છે. આજે ઘણી કંપનીઓ રિસાઈ કિલિંગ કરી શકાય તેવો સામગ્રીનો ઉપયોગ શરૂ કરી રહી છે. આ સકારાત્મક બદલાવને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને જો આજે આપણેે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું તો જ આપડ સારું ભવિષ્ય બનાવી શકીશું વાંધો નહી સારું સારું ચલ પછી વાત કરીએ.